જય શ્રી કૃષ્ણ તમે મજામાં તમે કેમ છો.
મજામાં.
શું ચાલે છે એમના હમ સારું છે તમે જો આજે શું છે કે આપને મની કેવી રીતે સેવ કરવાનું હોય સેવિંગ મની શું થાય હ અમને આજે બાત કરીએે છીએ ઓકે.
હા એ પણ જાણવું પણ જરૂરી છે કે આપણે પૈસાની બચત કરવી જ જોઈએ જેનાથી બાળકોના ભવિષ્ય માટે પણ આપણે વિચારીએ અને આપણા ભવિષ્ય માટે પણ સારું છે
આ તો તમે સાચું કહ છો તમે જોતે અમે મેં શું પ્લાન કર્યું છે કે હવે એક બજેટ બનાવી લેવાનું છે તમારા મંથ મેં કેવી રીતે ક્યા ખર્ચો થાય છે તમારી જે ઘર માટે તમે સમાન લાવવાનું છે ને તમે વાળ ખડી સમાન લેવા જાવઓ તમારું બજેટ બગડશે સમી ગયા ત્યારે તમે એક દ એક સૂચિ બનાવી લો તો એ તમારે આ બધી વસ્તુમાં શું થાય છે તમારે બધી રીતે આ સમાન લાવ તમે એક લિસ્ટ બનાવી લો પછી તમને ખબર પડી જાય કે તમારે ફોર થાઉઝન્ડ તમારે ફાઈવ થાઉઝન્ડ ખર્ચ થવાના છે તમે એવી રીતે તમે પ્લાન રાખી શકો છો તો હું એનો જ વિચાર કરું છું હવે શું છે હું બી લિસ્ટ બનાવું છું પાછું સમાન વધારે લાવવાનું બારી ઘડી નથી લાવવાનું છે મારે એક જ વાર લાવવાનું છે પછી અમુક અમુક વસ્તુ તમે લાવ શકો છો તારી બજટ પર કોઈ ઇન્ફેક્ટ નથી પડતું એવી રીતે કરવાનું છે શું પછી તમારા ઇક્ટ્રસિટી બિલ કેટું આવે છે તમારે પાણી નું કેધું આપવાનું છે તમા મને કામ વાળી ભાઈને કેટ આપે આ બધી વસ્તુ તમારે સ ઓછી બનાવી લેવાની છે ત્યારે તને ખબર પડ તમારું ટેન થાઉઝન્ડ ટ્વેલ્ થાઉઝન્ડ તમારે ખર્ચ થવાના છે. પછી તમે શું કર છો કે તમે આમાં તમને ખબર પડી જસે કે આ ખર્ચા થવાનું છે પછી આ પૈસા મારે પચાવવાનું છે. જયારે આપને સૂચિ નહી બનાઈયએ ત્યારે આપણને જે બી રીતે આપ હાથે પૈસા હોય ને ચા તમે દસ હજાર મ મોકી લો અને સતર હજાર મૂકી લો તમારા બધા ખર્ચ થઇ જવાના છે જયારે તમે પ્લેન નથી રાખો ને
એ વાત તમે એકમ બરોબર કઈ કેમ કે આપણે જો ઘરમાં પૈસા આવે જેમ કે સેલેરી આવી તો મહિનાના અ તો આપણી પાસે કશું બચતું જ નથી. પાછળ આમાં બચત કેવી રીતે કરવી એટલે એના માટે થઈને આપણે પેલેથી તૈયારીઓ કરવી પડશે. કે જો આપડે જે અનાજ કરિયાણા માટે જે રોજબરિંદા આપણે જીવનમાં ઉપયોગી હોય એ વસ્તુ માટે આપણે એક અલગથી લિસ્ટ બનાવીએ વીજળીનું બિલ તમે કીધું, એ પ્રમાણે બધા અલગ-અલગ બિલ અ બનાવીએ અને જે નાના નાના ખર ચા છે, જે વગર કામની વસ્તુઓ માટે આપડે પૈસા ખર્ચીએે એ આપડે હવે આજથી બંધ કરીએ એમ કરતા કરતા થોડા થોડા પૈસા બચાવશે ત્યારે આપણા માટે કઈક અલગ એમ કે પૈસા બચાવવા માટે પ્લાન બનાવી શકીશું.
હા, તો તમે સાચું કહો છો આ તમે કશો ત્યારે તતાએ આપને આપને પાસે પૈસા રોકવાના છે પણ તમે જાણો છો ને હવે બધો ખર્ચો છે બચ્ચો ની પઢાઈ છે, આ બધી વસ્તુ છે આ પોતાના માટે તો કઈ પૈસા બચતું નથી. હવે શું કરશે કે અવે આપને લિસ્ટ બનાવશું પછી શું છે? જે વસ્તુ અમેને ખબર છે કે આ વસ્તુ એતલા નીં આવાની. છે અ જે વસ્તુ મારે પાસે પાછી પડી છે આ વસ્તુ બચી ગઈ છે તો આ વસ્તુને પૈસા તમારે અલગ મોકલી દેવાનો છે, આ આ વ સારી રીતે તમારી પાસે સમજી લો એક્ઝામ્પલ તમારી પાસે દાળ છે, તમે દાળ તમારી બે કિલો તમે લીખી છે પછી આ તમારી એક કિલો દાલ પછી છે. તમારા આ પૈસા તમારે ચાહે ફિફ્ટી રૂપીસ થાય યા હંડ્રેડ રૂપીસ તમારે અલગ મૂકી દેવાનું પછી આ તમારે એક અલગ સેવિંગ થઈ જાય છે, કે તમાર આ વસ્તુ તમારે મંથલી તમારી બચી છે તમે આગલી વસ મયીના નથી લાવવાની આ તમારા પૈસા અલગ અલગ સો સો ભેગા થઈ ને બધ શો શો કઈને તમારા
હમ્મ ના ના એકદમ સારો આઈડિયા છે હા. એના થકી આપણે વીસ-ત્રીસ કરીને થોડા થોડા કરીને, પણ આપણે બચાવી શકીએ રોજના.
હા, તો છે સાચી કવુ છું, બીજુ તમે નવું
તો પછી તમારું કઈ બજટ નય નથી બનવાનું છે. આ શું છે? હવે શું હવે સ જો તમે જોવા હું શું કરું છું કે મેં એક ડાયરી બનાવી લીધી છે, આમાં શું છે મહિનાનો ખર્ચો કેટલા થાય છે, અવે કામવાળી નો કેટલા થાય છે, આ બધી વસ્તુ હું નાખી દેઉં છું અને અને પછી હું પ્લાન કરું છું કે મારા પાસે કેટલા બચેલા પૈસા છે, આ પૈસા મે સે મારે વન થાઉઝન્ડ ફાવ અલગ મૂક વાના છે કયુંકી આ હું નહી કરું પછી જયારે બી કઈ ઈમરજન્સી આવે તો બી કંઈ મને લાગ મેં ખર્ચા વધ વધારે આપ ગ તો આ પૈસા તમારે આમે તમે વાપરી શકો છો તમે બર્ડન બી ન પડે તમે ટેન્શનમાં નથી આવવાના કે તમારી પાસે એસ્ટ્રા અલગ મૂકેલા છે, એમાં જ અમુક અમુક મંથમાં એવું થાય છે કે તમારી પાસે ઘણી બધી વસ્તુ બચી જાય છે, કે તમારું પ્લેનમાં કઈ બનાવવાનું હોય તમે ન બનાવો તમે શાકભાજી લાવો છો તમે આ બનાવી લેશો પછી આ વસ્તુ પડી રેશે. તમેં એતના ચાહે ફાઈવ થાઉઝન્ડનો એમાઉન્ટ હોય ફોર થાઉઝન્ડનો અમાઉન્ટ હોય તમે આને અલગ મૂકી દો પછી આ આ પૈસા છે, તમારે અલગ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં તમારે કામ આવી જશે તમારે કઈ શોપિંગ કરવાની છે તમારે કઈ લેવાનું છે તમે છોકરા માટે કઈ કરવાનું છે, એક્સ્ટ્રા ક્લાસ નાખવાની છે તો આ પૈસા તમે તા વાપરી શકો છો, તમે અગર આ વખતે તમે પ્લાન નહીં કરો તમે આ વખતે તમને લાગે ત અલગ પૈસા આપવું પડે પછી તમારું બજેટ ખીલી જાય છે.
ના એકદમ બરોબર વાત છે તમારી આપડે અલગ અલગ રીતે વિચારીને પણ આપડે કેવી રીતે પૈસાની બચત કર વી બધું વિચારવું પડશે કેમકે હવે આવનારી પેઢી જયારે બાળકને પણ આપણે થોડું થોડું જ પૈસાની બચત કેવી રીતે કરવી આપણે કોઈ પણ વસ્તુ એને શીખવાડવી પણ પડશે જયારે આપણે શીખીશું ને આપણે સમજીશું તો બાળકોને શીખવાડી શકીશું.
હા, તો જ પછી છોકરામાં બી આધી વસ્ત તું આવી જોઈએ કે તમારે આ વખત આ મહિના તમને એક ટોય આપ્યું છે, તમને કઈ સ ચીજ અપાવામાં આયી છે તો છોકરાઓ ને લાગવા જોઈએ, કે અમારે ઈ આ મંથે અમે ફાવ થાઉ ફાવ હન્ડ્રેડ રૂપીસ ખર્ચ કર્યું છે, તો આગલા મંથ અમે અમે પોતી નથી. કરવા આ પૈસા અમે સેવ કરવાના છે ત્યારે છોકરા ઉપ દર વખતે દર મહિ દર મથ તમે સેવ કરશો પછી આ તમને જયારે કોઈ બડી વસ્તુ જોતી હોય ત તમે કઈ જવું હોય તમે કઈ શોપિંગ હો તો આ છોકરો માટે ઘણી બધી વસ્તુ આવી જાય છે જયારે તમે સે છોકરોમને ખબર ન પડે એમનું કઈનું ખબર નથી પડતી કે આ જો જોઈ જેવું માંગે છે એમને જોઈએ છે તમે નહીં આપો પછી છોકરા લાગે મારા મા બાપ મને આ બધી વસ્તુ નથી આપવા આવતા તો આમાં શું થાય છે કે તમે એમને સમજાવવાનું જોઈએ કે ભાઈ આ વસ્તુ છે મારે આ કરવાની છે કરવું છે
ના એ પણ સાચી વાત છે તમારી હા આપણે થોડી થોડી બચત કરીને પણ મોટી સેવિંગ કરી શકીએ આપણે રોજબરોજમાં આપણે વિચારતા હોય નકામી વસ્તુ જે નથી જીવનમાં ઉપયોગી આપ આપણે જોઈએ કે નાની નાની જગ્યાએ આપણે પૈસા એ ખર્ચતા હોય છે જેમકે અઠવાડિયામાં એક વાર આપડે બધો નો પ્લાન બનાવતા હોય કે બહાર જવાનું છે આવી રીતે જમશું અહિયાં મૂવી જોવા જઈશું એ આપડે જો એ જ દિવસ આપણે કોઈ વાર ઘરમાં પસાર કરી દઈએ તો એ આપણા પૈસા બચી જતા હોય છે તો એ આપણે સેવિંગ કરવા એવા નાના નાના પ્લાન બનાવીને બી આપણે પૈસા બચાવી શકીએ
હું બે એમજ આપણા છોકરાઓ છોકરાઓ ને છોકરાને રાખવું છું કે એમને શું છે એમને ખબર છે કે આ વખતે મારી મમ્મા એ મને એનું ક્રિકેટ ન શોખ છે એમને રાખ્યું છે કે આ વખતે તમને કઈ ટોય લીધું છે્રિકેટ નું બેટ લીધું છે તો પછી તમારે દર મહિના તમારે જે પૈસા તમે આપો ું તમારે સેવ કરવાનું છે તમારે દર મહિને તમારે કઈ નથી તમને મોટી વસ્તુ જોતી હોય તમે પ્લાન કરીને રાખવાનું છે આ મહિનામાં હું નથી લેવાના અગ મહિનામાં નથી લેવાના પછી તમે જ મહિના તમે ચોથા મહિના તમે લો ના પૈસા તમારા ભેગા થઈ જાય છે પસા તમે બેકાર વસ્તુ લીધા પછી તમે જરૂર નથી તમે સારી વસ્તુ લઈ શકો છો સમજી ગયા ત તમે આ મહિને તમે તમા ફાઇ કો વસ્તુ લીધી નેક્ મહિમે બ હંડ્રેડ ટુ હંડ્રેડ પછી એવી રીતે તમારી પાસે કોઈ સારી વસ્તુ નથી આવવાની તેમાં છોટી મોટી વસ્તુ ખરીદી શકો ચહે તમને કોઈ મોટી વસ્તુ જો ચ તમને દર મહિના તમ પ સેવિંગ અમારી છ છોકરાને ાય પછી આ સમજી ગયું છે આ શું કહે છે દર મહિના આપણા પૈસા મૂકે છે અને સેવ કરે છે જયારે એમને કઈ વધારે સારું હોય છ મહિના પછી એ મોટી વસ્તુ લઈ લે છે એમનું ક્રિકેટ નું બેઠખું આવી જાય છે એમ કઈ બીજી કઈ બીું જોવે છે કે જો છે
હા એ વાત પણ સાચી છે ને આપડે પણ અલગ પ્લાન જેમ કે આપણે એલઆઈસી ન પ્લાન કરી લીધો કે છોકરાઓ માટે કંઈ પ્લાન બીજો બનાવી લીધો એમ એના થકી આપણે પૈસા બચાવી શકીએ આજકાલ લોકો એસઆઈપીમાં પણ ઇન્વેસ્ટ કરીને પૈસા ની બચત કરે છે કે આગળ જતા બાળકોને કામ આવે આગળ જતા એ મોટું રોકાણ થઈને આપણી પાસે આવશે
હા તો તમે સાચી વાત કો છો કેમ હું એમ કું છું જ તમે કી વસ્તુ ત લેવા જાવ ત્યારે તમને તમને એક વસ્તુ છે કે હું ક તમે શોપિંગ કરું તો વસ્તુ તમે એક્ઝેક્ટ સાઈઝ નથી લેવાનું તમેેક સાઈઝની કો ચી પછી ત એક તમે જોુઓ સિક્સ મહિના બાછુ કે એમ છોકરાઓની ની લંબાઈ હાઈટ પડે જ છે એમ એ તો સારી વસ્તુ છે કે પડે છે પછી એમને શું છે કે તમે એમને થોડી બડી સાઇઝ તો પછી તમાને કામ આવી શકે છે પછી નેક્સ્ટ ઇયર તને આ વસ્તુ ન પડે તમે આજ છોપરાઓને વસ્તુ છાર છે પછી પછી જે તમારી એમની ડ્રેસ છે, આ તમને આગલા મહિને તમે નથી અપાવવા હું તમને કહ તમારી પાસે છે જે આ પૈસા એમને સેવ કરીને મૂકી દેવાનું જયારે એમને જો કે તમે નઈ જાય તો ફંક્શનમાં જવાનું હોય એ બર્થ ડે હોય એ ક શાદી માટે જવાનું પછી, ત્યાં એ વસ્તુ યુજ કરી શકે. એ છે.
હા આપડે બાળકોને એવી જ રીતે શીખવાડશું પડશે કે જે નાની નાની બચતો છે એનાથી આપ આપણે ક્યારેક તારે જે મોટી વસ્તુ ખરીદવી હોય તો એના માટે કામ આવી શકે એટલે તું થોડા થોડા કરીને રોજ જે પૈસા બચાવશે જેમ કે આપ આપ કસે આપણા ઘરે મહેમાનો આવે કે આપડે કોઈની ઘરે જઈએ, તો આજકાલ નાના નાના છોકરાઓને આપે છે પૈસા મહેમાન તો એ પૈસા આપણેે બચાવીને ગલામાં નાખીએ એને ભેગા કરીએ તો બાળકોને કઈક જયારે કઈક વસ તુ લેવાની થાય તો એના માટે કામ આવી શકે એ પૈસા
હા પણ એક વાત શું છે કે તમે આવી તમે વર્કિંગ છો હોય તમે હું જયારે જોબ કરું છ મારો એક વિચાર છે કે તમે જો જોબ કરો અને પછી તમારે કોઈ સાઈ વસ્તુ કરવી છે. તમારે જો સાઈ કામ તમે કરો છો આ તમારે પૈસા કરવું જોઈએ. તમે આ પૈસાને ભેગા પછી તમને લાગે કે આ પૈસા મારો અલગ છે માને આ સેવિંગ માટે રાખવા છે પછી તમે અગર તમે વિચાર નહીં કરો તમે બંને સાથેણો એમાઉન્ટ તમે મકલી દો પછી તમે જીતના બી રઈ લો તમારા ખર્ચ થવાના જ છે જયારે તમે મનમાં વિચાર નહી કરો ના કે સે આ હું સેકન્ડ કામ કરું છું પાર્ટ ટાઈમ જોબ કરું છું આ પૈસા હું સાઈડમાં મૂકીને આનો સેવિંગ કરું પછી આ પૈસા તમારે એટલ બધું કામવાનું છે. તમે જો આગળને તમે એવું લખ તમે કોઈ મોટી વસ્તુ માટે તમે કઈ જોઈએ તમે કઈ ફંક્શન માટે તો હ તમે ત તારે તમે તમે એને યુઝ કરી શકો છો. તમે કોઈ વાંધો નથી આવાનું પણ તમે મિક ખરી પછી તને લાગે તમે પાસે પચાસ હજાર ચ બીસ હજાર દસ હજાર હો તમે આને વાપરી નાખશો એ હું. તે હું કું છું પછી હ હું વિચાર કરી દં છું કે મારે સા ઇન્ હોય ને આ મારે સેવિંગ કરવાની છે આમાં મારે કઈ ખર્ચો નથી કરવાનો.
ના ના બરોબર છે આપણે જો આવી રીતે પ્લાન બનાવીને જ પૈસા ખર્ચ કરીશું ને તો આપણે મોટી બચત કરી શકીશું ત્યારે હા ભલે ત્યારે હા પછી ભેગા થઈ ને વાત કરીએ.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
હા.. ભલે.